હલો
નમસ્તે દીદી ક્યા કર રહ હો હેલો નમસ્તે કેમ છો બસ મજામાં છો તમે કેમ છો
હા હ પણ
શું કરી રહ્યા હતા તમે
કઈ નઈ મારું થોડું વાળ જ છે એ એ બહ બદમાશ કર્યા કર પછી એમાં જ લાગેલી
હ ઠીક છે શું બનાવીવી તે રસોઈ કે તે રસોઈ બની ગઈ છે તમારે
હા બની ગયું તો આ છે તો હું ના બી ચોખા અને પછી એ હોય ને
મતલબ
કઢી બેસન નું ના ના ના દાળ દા ભાત ને એ કઢી હોય ને હા હા એ
પટ આપણે કઢી ભાત કરીએ. સરસ- સરસ મને રેસીપી આપશો? તમે કેવી કઢી બનાવો છો એની
હા. હું તો એમ બેસન નું કઢી બનાવું. બેસન નું પેલે પકોડો ને પછી એમાં બેસન નું કઢી બનાવીને એમાં નાખવું.
બરોબર પછી એમાં આદુ, મરચા, કોથમરી કેવું કઈ નાખું કે નો ના
ના ના પેલા તો અ જે પકોડા ન રેસીપી છે ને એમાં માત્ર હું નાખું અ મીઠું ને હળદ દી ને પછી થોડુંક જીરા પાવડર હોય ન
એ ને કાલી મિરચ નો પાવડર, પછી એને પાણી
હા એને.
જો અમે કેવી રીતે કઢી બનાવીએ ગુજરાતી સ્ટાઈલ હે તમને હું કવ? હવ તમને આવડે છે ગુજરાતી સ્ટાલ કઢી બનાવતા?
ના તમે રેસીપી આપો. હું ક્યારેક કેવું હોય ને ટ્રાય કરું.
ઓકે કઈ વાંધો નહી. તો જો અમે બનાવએ ને સૌ પેલા છે ને આપડે છાસ હોય ને ખાટી છાસ લેવાની.
હા આ
અને એ ખાટી છાસ ને આપણેે પેલા ચણા ના લોટનું બેસન હોય ને મતલબ બેસન હોય ને એની સાથે બ્લેન્ડર કરી દેવાનું. છે. એક લોટો મતલબ એક તો તપેલી જેટલી છાશ હોય ને? તો એમાં બે કે ત્રણ ચમ તમ બે ત્રણ ચમચી જેટલી પેલી લેવાની. ચણા ચણા ના લો બરાબર પછી એને બ્લેન્ડર થી એક રસ કરી નાખવાની પછી એમાં છે ને તમારે ખાંડ અને મીઠું બે વસ્તુ નાખવાના. અને ખાંડ ને મીઠું નાખાઈ જાય ને પછી એને ઉકળાવવા મૂકી દેવાની ગેસ પર ઈ ગે ગેસ ઉપર તમે ઉકળાવશો ને પછી એક સાઈડમાં છે ને આદુ ક્રોસ કરી નાખવાનું, આદુ અને કોથમરી આ બે વસ્તુ છે એ પછી એમાં એડ કરી દેવાની. પછી છે ને ખુબ જ સરસ રીતે ઉકડાવે લેવાની બરાબર, હવે જો ઈ કઢી ઉકડી જાય ને એટલે એમાં છે ને એક સાઈડ આપડે લાલ સુક સુકા મિરચાં, તજ, લવિંગ, રાય, જીરું અને મીઠો લીમડો આટલી વસ્તુને ભેગી ક અને તૈયાર રાખવાની અને પછી છે, એ વઘાર કરવાનો તેલ મૂકી અને આ બધું વઘારી નાખવાનું. વઘાર થઈ જાય ને એટલે એ પેલા કઢી આપડે ઉકળતી હોય ને એની ઉપર કરદેવાની ઈ કઢી અમારી આપડે મતલબ ગુજરાતી કાઢી છે, અને એ ટેસ્ટમાં ખાટટી મીઠી લાગે અને એ ખુબ જ સરસ થી ઉકળી જાય ને પછી છે તમે ખીચડી સાથે પણ ખાઈ શકો રાઈસ સાથે પણ ખાઈ શકો અને ક્યારેક ક્યારેક એમ થાય ને કા આપણ ને બોવ જ શરદી થાય થ ગઈ છે, તો પણ છે. ને એ કઢી પીએ ને તો સરસ રએ એમ સાક આપણે નાકમાં પેલું હોયને તો ઈ તીખી તીખી અને મતલબ આ તીખી તીખી અને ગરમ ગરમ હોય ને, તો ઈ માટે બહુ ઊંચી તમે કે રીતે બને.
ના તો, અમે તો બેસન નું કઢી બનાવીએ પેલા તો આપણે પકોડા બનાવી લઈએ એ બેસન નું ને પછી એમાં, અ મીઠું નાખીએ ને હળદી વગેરે નાખી ને એમાં એને તેલ માં તળી લઈએ જેમ કે, ભજીયા બને ને પકોડા એવી રીતે અને તળી લઈએ ને પછી એને કાઢીને ફરી બીજ બીજું ડીશ લઈ ને એમાં થોડું બે -ત્રણ ચમચ બેસન, પછી તમે એમાં દહીં નાખો તો દહીં નહી તો એમાં, તમે ઈમલી નાખો તો ઈમલી,
ઈમલી પણ ના ખાઈ શકીએ, આપણે
હા તમે ખટાસ માટે જે પણ લઈ લઈ લો, તમને હા જે ભાવે ને પછી એને એમાં પણ મીઠું ને હળદી ને આ, જીરા જીરા નું પાવડર ને, એવું કાલી મિરચ નો પાવડર એ બધું નાખીને અને પછી ગેસ પર, ઉકાળો એને હા,
એ પકોડા જે છે, આપડે જે પકોડા બનાવીએ.
હા,
પકોડા એ પકોડા આપડે જે ડુંગરી ના બનાવવા હોય તો બનાવી શકીએ. કે એમને એમ સિમ્પલ જ બનાવવાના હોય.
ના એમાં તમે તમારું જે મન હોય જેમ કે તમે, એમાં ડુંગળી કાપીને પણ નાખી શકો, કાંદું હોય ને હા તો એ, પણ એમાં બારીક બારીક કાઢીને. તમે એમાં નાખી શકો જેમકે, તમને ભાવે જેમ અમે તો સિમ્પલ બનાવીએ,
બરાબર છે, તમે સિમ્પલ બનાવો છો.
હા ને પછી એવું જરૂરી નથી કે તમે બેસનનો જ પકોડો બનાવો. તમે દાળ ન પણ બનાવી શકો છો, જેમ કે મૂંગ દાળ હોય. ના એ. હા એ મગ દાળ ન પણ બહુ સારી સારો લાગે. ને પછી ચના ન દાળ હોય ને એને એના પણ. તમે બનાવી શકો તમે પેલા એમાં એને પાણીમાં, પ એ હોય ને એને, પાણીમાં નાખી દો બે- ત્રણ કલાક સુધી,
હા, હા.
જયારે એ સારી રીતે પાણી સોકી લે તો પછી એને બ્લેન્ડ કરી થોડુંક. મોટું બ્લેન્ડ કરવાનું હોય. વધારે તમે હા દરદરો હા. હા, ને પછી એ એ જયારે તમે બનાવો તો એમાં થોડુંક અ એ હોય ને કાંદું એ બારીક બારીક કાઢીને, ને પછી લેસું ને મરચા, એ બધું હા, હા, હા એમાં તમે નાખીને ગ્રાઇન્ડ કરીને નાખી દો ને પછી એમાં મીઠું અને હળદી, એ બધું મિક્સ કરીને તમે એનો પકોડો બનાવો ને પછી એ કઢીમાં નાખો હા એ વધારે ટેસ્ટી લાગે,
તો તમે એની સાથે રાઈસ ખાવ કે શું કરો,
ના અમે તો રાઇસ ખાઈએ
એટલે રાઈસ તમે કયા ખાઓ
અમે તો એ અહિયાં તો જે મળે એ છે અ ખબર નહી કયું લાવે મને તો એ પણ નથી કે ખબર હ
જીરા સાર ખાાવ બાસમતી ખાાવ લાંબા દાણો હોય છે કે. કો દાણો હોય છે તમારે ત્યાં રાઇસનું
એનું નામ છે. ગૃહણી ગૃહિણી કરીને કઈક નામ છે એનું.
શું નામ છે.
ગૃહિણી.
ગૃહિણી.
હા અ ખબર ની. અહિયાં તો એજ મળે ને બીજું બીજું ચતી ના અલગ અલગ એવો એ એનું એનું જે રાઈસ બને ને એ તમને ખાવાનું બહુ એ લાઈટ. વેટ લાગે એને ખાવાનું તમે થોડુંક વધારે પણ ખાઈ લવ ને. તો તમને એવું ના લાગે કે મને બઉ ભારી. ભરી હેવી હેવી હા ના લાગે હા. તોમે તો એજ એજ ખાઈએ ને પછી તમે એ એને વાત રાઈસ સાથે ખાઓ ને એટલું સરસ લાગેને પછી એમાં તમે કઈક તળી લો જેમ કે અ હોય ને પાપડ ને. કઈ કેવું એ તળી લેવ ને પછી તમે એ મસ્ત
બરોબર એટલે એ જરા આઈસ છે તમે ખીલેલા ખીલેલા કરો કે આપડણે પેલા બેઠા ભાત બનાવો.
ના ના હું તો ખીલેલા બનાવું બે
મતલબ આપડે પહેલા હાથ સાવાના ચયણા કાણા વાળો ચયણો હોય એમાં તમે પાણી કાઢી લો એવી રીતે
હા હા હા.
બરાબર છે હા હા તો ક્યારેક મેળ પડે ને તો તમે મને છે એ એ ક્યાંથી લ લોઓ છો ને એ મોકલશો મને ગૃહિણી નીચે શું લેખું છે બાસમતી રાઈસ લેકું છે. કે જીરા સા રાઇસ લેખું છે તો ક્યારે હું પણ ટ્રાય કરું કારણ કે તમે ક્યુ શો છે કે ખાવામાં પણ વેજ પર હેવી નથી નથી એમ
હા હા કઈક નહી હું તમને જોઈને બતાવશું કે એમાં શું? છે તો તમે એક વાર એક વાર ટ્રાય કરજો એ બહુ લાઈટ વેટ તમને લાગે લાગીશ નહી કે તમે વધારે એવી હોય ને કે હેવી ખાવાનું એવું ના લાગે તમને લાઈટ વેટ લાગે
અને ઈ કેવો લાંબા દાણા ન રાઈસ હોય છે કે નાનો નાનો દાણો હોય છે.
ના ના લાંબુ વધારે હોય ને વધારે નાનું હોય.
હ મીડિયમ છે ને તો સાહેબ મારા ધ્યાન પ્રમાણે એ બાસમતી રાઇસ હોવા જોઈએ. કારણ કે જીરાસાર રાઈસ હોય ને એ બહુ નાનો દાણ હોય. અને આ જેે તમે કઢી ચાવલ કીધા ને એ બહુ જ મારી ફેવરટ ડીશ છે. કડી ચાવલની મને બહુ જ ગમે અને એ ખાવાની પણ મજા આવે એની સાથે મિરચી તળેલી હોય ને તો ખૂબ સરસ લાગે છે સ્વાદમાં.
હા તમે ક્યારેક ટ્રાય કરજો આ ચણા નુ દાળ ને ને. ને આ ચણાણું હા મમ. મગ નું પણ દાળ તમે બનાવો ને એવું જ એ. ત્રણ કલાક પહેલા તમે પાણીમાં નાખી દવ જયારે પા. પાણી સોખી લે તો પછી એને. એકદમ થોડુંક દરદરું રાખવાનું વધારે તમે એને. ગ્રાન્ડ નથી કરતા ને તો એનું જે ટેસ્ટ હોય ને. એ ખાવામાં તમને હા એ સારું ના લાગે. એવો.
હ. કઈ વાંધો નહીિ તમારી પાસેથી આ મને એક નવી રેસીપી જાણવા મળ. એ બદલ આપનો ખુબ ખુબ આભાર. હ થેન્ક યુ મેડમ થેન્કયુ.
તમને પણ ખુબ ખુબ આભાર.